એ તો ઘણા
અરે ઘણા દિવસનો સમય જ નથી મળતો તો ક્યાંથી કોલ કરીએ.
એ આપ કેટલીક
તમારો અવાજ બરાબર નથી આવતો? થોડું થોડું તમે લાગે કઈક ખુલ્લા વાતાવરણમાં છો પવન જેવો આવે છે એટલે બરાબર અવાજ આવતો નથી.
કઈ આ ટાવરની જેમ ખુલ્લો આન છે. કેટલી બધી આપણી આદત ને સ્કૂલમાં કેવી મા આવે.
એ તો છે હવે સ્કૂલ ના ભની વાત નહી થાય પણ હવે ફૂલો ની કેટલી યાદો તો યાદ જ રહી જાય.
સ્કૂલના અનુભવ એટલે કે ટીચર આવતા છે. ટીચર આવશે ટીચર લેસન તપાસવાના છે, અને કેટલી બધી આપણે વાતો કરતા અને લેસના ચેપ્ કેટલા ટીચર આપણને પ બાર કાઢ્તા. ને ક્લાસની બાર ક તમારે શું કેવું છે કેટલી મજા આવતી.
અરે તમને મજા આવતી હશે મેં તો બહ માર ખાધેલો સ્કૂલમાં.
એવું છે, તમે તમારી પાસે ર હતા ને.
અરે હું તો હોમવર્ક જ નથી કરી લઈ આ તો તો પકડી પકડીને મારતા મને તો, અરે પણ તેજ તો યાદો રહી જાય છે હવે જો આપડે ટોપ કરીને બેસેલતા હા.
બાઈ ભાઈ હા બોલો.
હા હા એજ એટ કે સ્કૂલમાં મેં તો બહુ માર ખાધો છે પણ મને હવે હાલ પેલું ભણેલું યાદ નથી. કે બીજું કઈ યાદ નથી પણ જે માર ખાધો તેને યાદ યાદ બધું યાદ કર જેવું બ લાગે છે મને.
છે, બોલાવતા અને પછ થી લાત મારતા હોયેવાનું
અથવા કોઈ ચાલુ કર હોયછા બોલા બદલાય એટલે પાછું આપડ વર્ગમાં આવી જવાનું અને બીજા વિષય નું લસન ન લાવે એટલે પાછોતો રહેવા એવ જ આ અને બાળપણની યાદો પાછી તાજી થઈ, સ્કૂલ ન અનુભવ, એટલો મસ્ત હતો કે ટીચર્સો મને યાદ સમય ગધ હતો પણ, આજે આપણે કઈ પોઝિશન મેળને બેઠા છે. આપણને ખાલી નહી ગયો શ કેું છેરું
મારું પણ એજ કેવું છે મારે એવું કેવું છે કે યાદગારો આપણે યાદો નહી રાખીએ અને આપણે ફરી તે સ્કૂલોમાં બધા જે જૂના, વિદ્યાર્થીઓ હતા ત્યાં બધા ભેગ ભેગા થઈએ અને સ્કૂલમાં જઈએ અને, જે શિક્ષક મિત્રો હાલમાં જ છે હવે હાલમાં જે શિક્ષકો રહ્યા છે આપણ સાથે, તેમને મળી અને યાદો તાજા કરીએ જેથી આપને બળવાડમાં જે રમત મજા કરી હતી તે સરળતાથી આપણને પાછ ફરી યાદ આવે અને તે મજા પાછી મારે મેળવવી છે એથી મે હું વિચારું છું, કે આપણે બધા જે મિત્રો હતા એ લોકો બધા ભેગા થઈ, અને ક્યારેક મળીએ અને પછી જઈએ આપણે સ્કૂલ માં, તેથી આપણને પાછો આનંદ આવશે, યાદો તાજા થશે અને મજા આવશે. તમારું શું કેવું છે?
બરાબર છે આપણે સ્કૂલમાં એક વાર જશું અને ખબર પડશે કે આપણી બેન્ચો હજુ છે, બ્લેકબોર્ડ પ અને આપડી અને આપડે તાજી કરીએ, કે તમે ત્યાં બેસતા હતા. અને આપણે આ બધી અને આપડે ખુબ કાઢીશું જેથી આપણને ખબર પડે. આ એ રીતા થઈ ગયા છે, એને આપણે પાછા બોલાવીશું. હા મેડમ આપણને મારતા હતા, અને શું કારણ મારતા હતા, એમને આપણે પૂછી અને કરીશું.
હા તમારી વાત તો ખરી છે હવે મારું પણ એવું જ કેહેવું છે કે, આપણેે બધા ભેગા થઈયા અને તમે કીધું તેમ જો કે શિક્ષકો રિટાયર થયા છે, તેમને પણ બોલાવી અનેને આપણે તે દિવસે કઈ જમાણ વાળું રાખીએ જેથી, વિદ્યાર્થી હોય તે લોકોને પણ, જમાણ આપી અને બધા ભેગા મળીને જમીએ સાથે વાતો કરીએ યાદા યાદ તજા કરીએ કે આપડણે કેવી રીતના બધા મજા કરતા હતા, કેવી રીતના પડતા હતા, આ બધું નવ બધી યાદો તાજા થઈ જાય, અને તમે કીધુંતે એમ એક ગ્રુપ ફોટો યાદગાર માટે રાખીએ કારણ કે હાલ પણ જેટલો સમય છે, ભવિષ્યમાં આપણને તેટલ પણ નહી મળી શકે કારણ કે કામ એવી વસ્તુ છે કે હાલ પણ પણ એને ટાઈમ નથી મળતો. પણ તમે કેધું જ છે તો આપણે ટાઈમ બધા કરીએ ને એકવાર મળીએ બધા, જેથી આપણી યાદો બધી તાજા થઈ જાય.
પણ આપડે એ ભૂત ત્યાથી લોકોને
શિક્ષકો કર્યું, એવું કઈ પ્રોગ્રામ જાગે કે એના માટે આપણે એવા વિદ્યાર્થીઓ લોકો જે પોતે આ પોઝિશન એમાં એમનો નાદાન બુદ્ધિ તે લોકો પાછળ હતા પણ આજુ વર્તમાનમાં તેઓ આગળ છે, આ બધું ટીચર્સ ટીચર્સ જોઈને ખુશ થશે કે મારો વિદ્યાર્થી આગળ ગયો, આ કઈ પદવીવી અને એને ઘણી બધી કરતો નથી લાવતા અને મારા હાથ ન માર પણ ઘણો ખાધો‌ છે, એવુ બધું ટીચર્સ કેસે, પણ આજે ટી ટીચર્સ જે વિદ્યાર્થી માર્ક ખાતો હતો મારી હાથ ન એ આજે ક શિક્ષકો રિટાયર થઈ ગયા છે લેશો કે સર તમે
સમય વાત મને ઘણી ખરી હ કે એ લોકો જે વિચારશે કે જે વિદ્યાર્થી, માર ખાતો હતો તે હાલ હવે કઈ પદવી પર છે એટલે જે પાછળ બેસતા હતા તે નકામ જ ભવિષ્યમાં પણ એવું જરૂરી નથી, તેવું પણ એ લોકો જાણશે કે જે બાળકો પાછળ બેસીને રમ રમત ગમજ કરતા અને ધ્યાન નઆપતા હતા એટ લોકો પણ હાલ આગાળ છે અને તે, આપને કામયાબી જોઈને દુખ ખેતુને પણ હાબ ખુશ થશે કે મારા વિદ્યાર્થીઓ કંઈ બની ગયા છે, અને તેઓ મારખા ખાતા તે, હાલ હવે આગાડી છે અને તમે એવું તો મને પણ ઈચ્છા થઈ ગઈ છે કે આપણે એકવાર મળીએ જ અને સ્કૂલમાં બધા મિત્રો ભેગા થઈએ, જેથી આપણને યાદો આ બધું તાજા થઈ જાય અને હા એજ.
આપ કેટલા વર્ષો વ ગયા છે આપણને જોડ સમય આપણે શું હતા અને શું બ- - બની ગયા છે. આપણે કેવી રીતે મહેનત કરતા હતા. સ્કૂલ માં ટોપર આવવા માટે કેવી મનતો કર પરીક્ષા શિક્ષકો બધી આજે તેઓ સારી જિંદગી જે માલ પાડતા તે બો મજા તમારે શું કેવું કે તમે સારું હતું તમને શું લાગે?
અરે સ્કૂલ નું જીવન એકદમ બેસ્ટ હતું કારણ કે ત્યારે કઈ ભવિષ્યની ચિંતા નહી શું કમાશું શું ખાશું, હાલ હવે એટલી ચિંતા થાય છે કે, આગળ આપણે શું કરીશું આપણે ભવિષ્યમાં શું બનીશું? આવી બધી ચિંતાઓ થઈ ગઈ છે પણ આપડણે જયારે સ્કૂલમાં હતા. એટલી બધું કઈ ટેન્શન જ નહી હતું ખાલી રમો ભણો, એક્ઝામ આપો પતો ત્યારે આપણને લાગતું હતું, કે આપણે જો એક્ઝામ આપએ છે તે આપડે માટે મુસીબત છે. હમ એજ તમારી વાત પરફેક્ટ છે.
આપતા જીને. સ્કૂલના સમય ગાણા દરમિયાન આપણે શીખેલું આપ તે આપણને આજે પણ કામ આવે છે.
હા હા તમારી વાત સાચી છે.
હ.